હા
કેમ છો
બસ મજા તને કેમ છે
મને પણ સારું છે
ઓકે શું કરતી હતીી
હું તો કઈ નથી કરતી અ તમે ગામડે છો કે પાછા આવી ગયાું જ
હા આવી ગયો છો હવે તો
હમ ઓકે કૃષ્ણ જન્માષ્ટમી પાચશાહ જવાના હશો ને
જન્માષ્ટમીમાંને
હા
કદાસતો જસુ જન્માષ્ટમીમાં દર વખતે જાય જ છે, જન્માષ્ટમીમાં પણ નક્કી નથી કઈ હજુ રજા ન શું હે કેમ છે એમ કંપનીમાં
ઓકે.
હા
તમને ગામડે મજા આવે હોરવે મતલબ
હા ગામડે મજા આવે એમાં કંઈ હોય નહીં વઘારે હાલે. કેમ કે પેલા તો ગામડે જતા ને. એટલે હા મતલબ ગામડે જ ભણતો મતલબ હું હોસ્ટેલમાં ભણ્યો હતો, હોસ્ટેલમાં તો ત્યારે પણ જાવાવાવાનું તો ગામ હોયને હમણાં સુધી મતલબ તો મમ્મી પપ્પા ને તો ગામડે જ રહેતા ને.
બરોબર છે.
મમ્મી પપ્પા ને એમ.
ઓકે મેંતો સિટીમાં જે ફેસિલિટીસ હોય ગામડામાં તો અવેલેબલ ના હોય ને કે હોય.
હ હોય એમ તો બધું લગભગ જે આપણેે જોઈએ, તો મળી જ જ બધા
હા
હ
સારું કહેવાય.
હ મોટા મતલબ હા શું શું
હોસ્પિટલની બહુ નાની નાની હોય છે, ત્યાં
હા હોય તો ફેસલટીતલ બેઝિક ફેસલટી બધી મળી જાય. પોટી મોટી હોસ્પિટલ માટે તો બરે જવું પડે એ વાત જ છે. બાકી બેઝિક બેઝિક બધ મળી જાય એમ.
હા બેઝિક મતલબ એક જોતા એડજસ્ટમેન્ટ એવી રીતના એડજસ્ટ. જ કરવું પડે ને બધી વાત માં તાત્કાલમાં તો કઈ મળે નહી એમ.
હા એ છે
એક
બાજુમાં હોય કઈ મોટી મતલ સિટી ચાર પાંચ કિલોમીટરમાં તો પછી વાંધો ના આવે એટલું તો અહિયાં થી પણ થઈ જાય એટલું તો સિટીમાં તમે એક કોર્નર ઉપર રતા હોય ને તો બીજા કોનૅર માં હોસ્પિટલ હોય તો બધું એક થઈ જાય સાત આઠ કિલોમીટર તો એમ થઈ જાય.
હા બ ત્યાં આપને કેમ ઓનલાઈન જમવાનું નની ઓર્ડર કરીએ બ્લિકીટ કેઓકે સ્વીગી નહી ઝોમેટો નહી એમાંથી બધું મતલબ ગામડા માં એવી રીતના ના હોય ને એમ.
મતલબ ડિપેન્ડ કરે સાવ ગામડામાં તો ના જ હોય તો બરાબર હે પણ થોડુંક સિટી જેવું હોય તો પછી શું નમાં મતલબ અવેલેબલ હોય સ્વિગી ને મતલબ ના ગામડું હોય થોડીક મોટું સટીબ મીડયમ હોય. હા એમાં બધું મળી જાય. મતલબ જો વેરાવળ જેવું સિટીતલબ મીડિયમ વેરાવળ તો મોટું જ છે જોકે પણ જે તાલુકો હે ને અહી સુત્રાપાડા હૈ તો એમાં બધું અવેલેબલ મળી. કે અહીયા આપડીયાં પાંચ કિલોમીટર થાયું પાંચ છ કિલોમીટર વધારે દૂર નથી એ
તો તો ઓનલાઈન મતલબ સ્વિગી કે આપણે ગમે ઓર્ડર કર્યું હોય ઝોમેટોમાં તેની આવતું હશે ને પાંચ કિલોમીટર ક્યાં દૂર થઈ.
ના ના એ ડિપેન્ડ કરે ને વચ્ચે તમારો સિટીમાં સિટીમાં છે કે સિટીમાંથી બારે ચાર કિલોમીટર ભારે હોય તો ત્યાં સિટી પૂરું થઈ જાય સિટીમાંથી બીજા મલબ અને બીજા સિટીમાં થઈ જાય બીજા ગામ માં. પછી ત્યાં તો ના હોય ને પેલા ને બાજુમાં જ હોય હા
બરોબર છે
શાકભાજીમાં હોય તો પછી જાય અંદર સટીમાં હોય અહયા કેમ મતલ માધાપ પ ભુજ માધાપર અલગ જ કેવાય આમ તો માધાપર હોય વન ટાઈપ ગામડું કેવાય ને તો પણ અહિયાયા બધું અવેલેબલ છે એવી રીતે એવ બધું અ મતલબ ગામડું મતલબ ભુજને વાદા પર એક જ થઈ ગયું છે હવે
હા
તો બધું અવેલેબલ થઈ જાય ઓનલાઈન કોઈ પણ વસ્તુ મ ગાવ બધું આવી જાય સ્વિગી મેટો બધું મતલબ બધુ આવી જાય એમ બાકી આમ કેવાય તો ગભડું જ હને અહી પાછળ રહીય ત્યાં પાછળ ખેતર જ છે તો ખેતર ક્યાં હોય સિટીમાં તો હોય નહી હમ
એટલે હું ક્યારે જો ગામડામાં રહી નથી ને મામાને ઘરે જતી ત્યાં તો કઈક દુકાનમાંથી નાની મોટી વસ્તુ પણ લાવવી હોય ને તો ત્યાંથી પાંચ છ કિલો મીટર દૂર જવાનું
ના ના એવું એવું ના ભાઈ ત ત્યા ગામડું છે ને ત્યાં તો મતલબ બધું મળી જાય ત કપડાં વપડાં બધું જે જોઈએ એવું હોય હવે બધા ગામડા ભાઈ ડેવલોપ થઈ ગયા ને એટલા માટે એમ પેલા કઈ હતું નહિ હવે ખબર નઈ ડિપેન્ડ કરે મતલબ ક્યા સિટીમાં ક સીટી ના આજુ બાજુ ક સ્ટેટમાં એમ બાકી અત્યારે બધું નાના ગામડા માંલ બધું મળી જાય ગામડ મતલબ સારું એવું હોય તો એમ
તમારી વાત સાચી હવે મારા મામાને તો આવું કવું ને તો હજુ પણ ત્યાં કપડા ની એક કઈ શોપ નથી ત્યાં કેટલું બધું દૂર જવું પડે
હા હા એ તો કેવ ડિપેન્ડ કરે એમ કેવું ગામ છે માણસો કેવા એની ઉપર ડિપેન્ડ કરે ને માણસો કોઈ હવે રેગ્યુલર કપડા લેવાના દુકાન નાખીને શું કરવાનું
રાઈટ તમારો વોઇસ નોર્મલ બ્રેક થાય છે
હમ આવે છે હવે
હા આવે છે બોલો
હા એટલે તો કઉ છું લેવા વાળા જો ના હોય ગામમાં કપડા
અરે હોયજને શું કામ ના આવેય બસ મતલબ આપના જેવા ના હોય વધુ એજ ના હોય
હા એક વાર વિચાર કરજો ના ના ગામડામાં એવું થોડી કે મોટા એજ ના જોયે નાના એજના પણ હોય જ ને
નાની એજ ના બધા સિટીમાં સેટલ થઈ ગયા હોય.
એ એ એ બધા અત્યારના મતલબ નવા નવા છે બાકી તો બધા હોય જ છે ને ગામડા ભાઈ એવું હા. તો હવે ડિપેન્ડ કરે છે મતલબ માણસોની મેન્ટાલિટી શું હે શું બધું હે એવી રીતે કોઈ માણસો તો મતલબ ગામડા મેં માન લે મે દૂધ ની દુકાન ગામડામાં ચાલુ કરું તો તો હું વિચારું કે નય ગામમાં કોઈ લેવા આવશે કપડા કે નય આવે. ગામ ના માણસો કેવા છે એ બધું વિચાર કરે ને પેલા
કરવું જ પડે.
હા તો વાન દુકાન ચાલુ કરું તો મને ખબર છે કે આ ગામમાં કોઈ લેવા જ નથી આવવાના. તો ચાલુ કરીશું દુકાન. હમમ હમમ હા એટલા માટે બાકી જે અમે અમે હા હું જે ગયા આપડે જે ગામમાં છે ને ત્યાં ત્યાં તો બધું બધું આપ અપ ટુ ડેટ બધું કપડાં બપડા મોટી મોટી દુકાનો એમ તો સ્ટુડિયો વુડિયો બધુ હોય મતલબ બધું વિડીયો સુડયો વુડયો બધું આવી ગયુ.
તો એ પછી સાવ ગામડા જેવું તો ના જ કેવાય ને થોડું ડેવલપ થઈ ગયેલું છે.
હા મતલબ ગામડા ને મતલબ ગામડા થોડુંક એમ
તમારા ગામડાથી સોમનાથનું મંદિર કેટલું દૂર થાય?
સોમનાથ અ ત્રીસેક કિલોમીટર થાતું હશે ત્રીસેક હા વીસ કિલોમીટર, પચીસ કિલોમીટર જેવું
નજીક થાય તો તો
હા સાવ નજીક થાય એમ તો
હમમ તમારે જાવાનું થાતું હશે ને ગામડે જાવ ત્યારે
હા એવું ના હોય હવે મારે ત્યાં આવે ને એને વધારે હોય ને આપડે જે બાજુમાં હોય ને એને મતલબ હોય કે હાલ જઈ આવશું એવી રીતે વધારે જવાનું થાય નય. બાજુમાંથી દેખાય એમ કે આ મંદિરનો રસ્તો હે બસ એવું
ગજબ કેવાય યાર માણસો એટલા દૂર થી આવે તમે વરસ માં એક બે વાર જાવ ને દર્શન કરો. નથી જતા.
ના એવું ના હોય જો માન લે કે તું ગોવા માં રેતી હોય તો માણસો પછી તા ફરવા જવાના ગોવામાં એ માણસો ને બાર જ જવું હોય.
એ વાત પણ સાચી
હા બાજુ માં હોય ને મતલબ અહીંયા મંદિર હોય તો જગ્યા કેટલી વાર છી યા હોય. તો પછી એને મતલબ એટલી બધી ઓલું ના હોય મતલબ કે હવે જવું છે, જવું છે. જવું છે દૂરથી હોય તો એમ થાય કે હવે જવું છે સોમનાથ અહિયા માન લો અહિયા છે તો હવે એમ થાય આપડે ઉ્જ છે ઉજ્જૈન. પણ જ્યોતિર્લિંગ તો એક જ છે સોમનાથમાં યે એક જ્યોતિર્લિંગ હે અને ત્યાં પણ જ્યોતિર્લિંગ જ છે ને મહાદેવની હા મતલબ હા મતલબ એના જેવું છે.
બરોબર.
હમમ
તો અત્યારે તમે રીયા રિયો છો ત્યાં પણ ગામડા જેવું છે એમ કેવો છો તમે.
હા માધાપુરા એ ગામડામાં જ આવે ને એક
અરે ગામડામાં આવે છે પણ કેટલું ડેવલપ થયેલ છે મતલબ ભલે ત્યાં વાડી હોય એવું જરૂરી નથી ને વાડી છે તો ઈ ગામડું જ છે.
એટલે એમ નથી મતલબ કે આપડે જે મતલબ તાલુકા હોય ને એમાં ગામડાઓ નું નામમાં ગામડું બોલે ને એને ગામડું કેવું પડે ને એવી રીતે કવ છું હું એવું એવી રીતે કઉ છું બા બાકી એવું નથી કેતો કે મતલબ આ ગામડું છે એવું નથી કેતો બોલે ગામ માં માધાપર મતલબ વન ટાઈપ ઓફ ગામ કેવાય એમ ભલે અયા બધું મળી એ વાત અલગ છે
બ્લેન્કેટની ફેસિલિટી છે તે અવેલેબલ?
હા, બ્લિનકીટ છે ને પણ ભુજમાં જ છે બ્લિનકીટ મતલબ ત્યાં બધું એક જ કહેવાય મારા પરર નું ભુજ કઈ અલગ નથી. કે ક વચ્ચે ગેપ નથી કે એમ, કે હ અહીયાયા માધા પર પૂર થ ગયું અહિયાયા થી ભૂજ ચાલુ થઈ ગય એવું નથી, એમ
ઓકે તો હવે એ પણ કયો કે તમે ઠેઠ ભુજ રહ્યો છો ને સોમનાથ શહેર છો તો મતલબ કેટલા કલાક થાય? ત્યાં એટલે ભુષ હા
જોવોને
હા
ભુજ થી મતલબ સાંજે બેસો તમે તો સવારે પહચી જાવ આઠ દસ કલાક જેવું થાય.
હા ટ્રાવવલ્સ વાલા એસી સ્લીપર ટ્રાવવલ્સ અવેલેબલ છે?
હા, છે ને સોમનાથ ટ્રાવેલ્સ મતલબ મેન તો ટ્રાવેલ્સ એક જ છે, કેમ કે સોમનાથ વાળા એવા હ ને ટ્રાવેલ્સ વાળા કે બીજી ટ્રાવેલ્સ વા ચાલવા દેતા નથી.
હોહ હો એવું છે,
હા, એના માટે તો એક જ ટ્રાવેલ છે, બરાબ રાજકારણ તો અત્યારે બધામાં હા તું શું કંપની માં મોટી મોટી કંપનીમાંય રાજકારણ હાલે હે બધા મતલબ એક એક ફિલ્ડમાં રાજકારણ ઘુસી ગયું હો શું કરવાનું? માણસોને પોલિટિકસ જ કરવું છે એને શું?
ચાલ રાખેે.
અત્યારે તું જોઈશ ને કંપની માં એવું જ હશે માણસો, પોલિટિક્સ આમ બેમાં ચાલેને ચાર આમ ચાલે ને એવી રીતે,
ના ના રિયાલિટી છે, આ વા તો
હા
બધા એકબીજાની મતલબ બુરાઈ જ કરતા હોય,
હમ્મ એવું ને બધા મતલબ અમુક બધા માણસો એવું નથી. અમુક માણસો એવા મળી જાય આવે અપવાદ તો હોય જ છે, ને ગામ હોય ને ચાર પાંચ જણા વાદ હોય જ
એ વાત સાચી છે. એમાં છે ને મારે મતલબ મને જેટલી ખબર છે ને, સિટીમાં રહેતા હોય ને આપને તો સિટીમાં આપના ઘર થી લેવા દેવું આપણા ઘરમાં જેટલા મેમ્બર્સ હશે, આપનું ઘર જોવાનું આપને એવી રીતે રેવાનું બટ ગામડામાં તમે જાવ ને ચાર પાંચ જણા ભેગા થઈને યાર બુરા જ કર્યા રાખે
હમ્મ હમ્મ ના ના મતલબ એમાં એવું, ગામડાના માણસોમાં પેલા મતલબ જે હતું ને મતલબ ભેગા બધા થ બેસતા ઉડતા ભાઈ મતલબ કાકા બાપા બધા મતલબ હવેધ બધું વિખાઈ ગયું હતું, કોણ કાકા ના છોકરા ની અત્યારે હજી આપડે દસ વર્ષ પછી જોશું ને, તો સગા કાકા ના છોકરાને નહી ઓળખતા હોય જોજ તું. કેમકે ખબર જ નથી, કોઈ દિવસ જોયા હોય બેઠા હોય તો ખબર પડે ને અત્યારે માણસ મતલબ આમાં ઇન્ડિપેન્ડન્ટ થઈ, ગયો સ્વતંત્ર એવી રીતે એમ મતલબ જે સિટીમાં હોય ને કે બાજુ વાળા મતલબ શું કરે શું નહી આપડે ખબર ના હોય એવી રીતે જોકે એવું જ છે થઈ ગયું હે તો પણ અમુક અમુક અત્યારે સોસાયટી માં એવું ચાલે મતલબ કે બધા ભેગા થાય એ ઉઠીને બેસે એવી રીતે,
હા અમુક જગ્યા હોય.
હમ હમ સારું કઈ નઈ હાલને. પછી ફોન કરીશ અત્યારે હું બાર જાઉને. ભલે ભલે સારું ભાઈ.
હા.